હલો.
હા આવે છે એકદમ કમ્પ- કેમ્પ્લેટ આવે છે.
બોલો બોલો શું કરો છો?
અને આ બધું જોતી હતી અત્યારે એલ પી જી ને, ગેસ ને, પેટ્રોલ ને કેવું કેવું બધું થઈ ગયું છે. યાર.
અરે બધું બઉ વધી ગયું છે. પેટ્રોલ પંપ પર તો બે દિવસથી એટલી ભીડ છે કે સો બસો અઢીસો લોકો એક જ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા જાય છે બોલો.
અને કોઈક લોકો એવું કે છે પાવો છે. કે પેટ્રોલ નહી થાય.
હ હવે બધા કે છે બધા જાહેર કર્યું કે અફવા છે અફવા છે તોય લોકો એટલું બધું જાય છે પેટ્રોલ પુરાવા.
સો માં જ સો રૂ સો નું જ આપે છે વધારે નહી આપતા.
ખબર નહીં. એ ના ના એમ તો આપે છે.
બરાબર છે તો પછી અરે એવું તો કઈ ની આપણે તો. ચલો મીડિયમ ક્લાસ વાળાને તો કઈ પ્રોબ્લેમ નહીં પણ જેને બી બચારાનું ગરીબ ને એનું શું યાર.
એ જ ને અને જે રિક્ષા ચાલવતા એ લોકોને સી એન જી ના મળે તો લોકો ઘ ધંધો કેમ નો કરે એ લોકો.
અને પ્લસ અ જે રોજે રોજે પૈસા લાઇન કમાઈને ખાય છે એનું શું?
એ જ ને અરે અહ પેટ્રોલ ને સી એન જી નો વાંધો છે. તો રિક્ષા વાળા તો સી એન જી પર ચાલ ચાલતા હોય તો પછી એ લોકો નો ધંધો તો કેમનો ચા ચાલે અને પછી ઘરે પૈસા કેમ ના લઈ જાય.
અને અમુકનું બિચારું આવી રીતે જ ઘર ચાલતું હોય એનું શું યાર.
એ જ ને. પણ યુદ્ધ પોતે તો કઈ આગળ બધા વિચાર એના
પણ યાર કેટલો મહિનો તો થવ થવા આવ્યો યાર હજુય કેહ છે અને પછી. પછી મેં એવું પણ સાંભળ્યું છે કે લોકડાઉનને આવશે કોરો કોરોનાની જેમ.
ઓ રે બાપરે
આજે પેપરમાં જ મેં વાંચ્યું હતું એવું કે છે હવે ખબર ને કેટલું અને અત્યારે જ મેં રિસેન્ટલી. ઇન્સ્ટાગ્રામ પર ન્યૂઝ સાંભળી અહહ દિલ્હીમાં છે ને અડધું લોકડાઉન કરી દીધું છે વર્ક ફ્રોમ હોમ.
ઓહ બાપરે અલા અમે સ્ટુડન્ટો ક્યાં જઈશું? અમે વિદ્યાર્થીઓ શું કરીશું?
એ જ ને. આ પાછું પેલું કોરોનાની જેમ થઈ જશે.
કોરોના તો જતો રહ્યો પણ જોને પાછળ લોકડાઉન છોડી ગયું.
એજ ને અને પછી કેવું થશે બધા હવે. એ સારું એક વાતથી તો સારું લોકો છે ને વધારે પડતું સાયકલ યુઝ કરશે હવે.
એ વાત એ સારુ વાત થશે ખાલી.
વેલ્યુ તો ખવું પડશે સાયકલ ની અને. જે બધા પતા આમ થતા હતા ને ગાડી બાાડી લઈને એમને હવે મજા આવશે સાયકલ લઈને ફરશે.
એજ ને પણ અન સોરી સારુ સાયકલ ચલાવે ને તો.
હા.
એટલે એ વધારે સારું રહે ને હું તો કઉ કે મહિનામાં એક વીક તો સાયકલ ચલાવી જ જોઈએ આખા આખા શહેરે. તો આમ પ્ર પ્રદૂષણ ઓછું. થાય શું કેવું.
અના અ દિલ્હીમાં અડધું. પોલ્યુશન ના લીધે જ લોકડાઉન કર્યું છે લોકોએ.
પણ દિલ્હી માં તો અતિ છે એ છે. વાતાવરણ ખરાબ ના દિલ્હી કરતા તો ઓછું છે કેમકે ત્યાં છે હા એ તો છે કેમકે પબ્લિક વધારે.
એજ ને. એવું નહી પણ આ વોન નું તો જબરું થયું છે. કશું કર્યું નહી તાય આ લોકો આવું આવું કરે છે શું થવાનું હવે.
કોના ખબર ત્યારે પતે
એજને અને એ બીજી ન્યુઝ એક વાગે ડાકોર માં છે ને આપે. ડાકોર નું મંદિર એ લોકો. કોઈ પરમ દિવસે વહેલું બંધ કરી દીધું તું બધું ત્યનું
કેમ
અરે ડાકોરના મંદિર પર કે છે કે ઈઝરાયલનું કઈક થયું હોય
અલા અલા એવું કરશું નહિ થયું.
હા હા એ જને અડધું તો ફેક આપે છે ને બીવડાઈ દે છે આ લોકો
એજ ન અ લ પબ્લિકે જેટલું બીવડાવે ને એટલી વધારે બીય બી ને કામ ક બધું બંધ કરી દે
હાચી વાત છે આપ આપડે અહિયાં થયું ને જેમ કે પેટ્રોલ બન તો એ અડધું બીક ના લીધે જ થયું.
અ અ અફવાથી પણ એમ તો પતી જશે તો પતી જશ
હા એટલે બધા દોડ્યા બાકી એવું કઈ જ નઈ થવાનું યાર
એજ ને
આપડે તો બઉ દૂર રહીએ છે છે ગુજરાતમાં પણ
જોકે ઈન્ડિયામાં હસી કસો થયું જ નહી ભારતમાં
પણ એવું કે છે મોદી કે લોકડાઉન કરવું પડશે હવે કે લોકડાઉન કરીને છે શું કરશે હવે એક તો બિચારું જે જે રોજે ડેલી ખાવાનું કમાવતું હોય એ ખાવાનું હોય તો એનું શું કરવાનું હોય એ
એજ ને અઝુ કે વ એ લોકોને અ જો મ લોકડાઉન કરે ને તો પછી ધનાજ અનાજને એવુ બધું ફ્રી આપવું જોઈએ મફતમાં.
એક જેવી રીતે લોકડાઉનમાં વીતે
હ કેમ કે બધાના ધંધા પાણી બંધ થઈ જાય.
બંધ થઈ અને આ પેલું ગેસ નું જેને ગેસ પાઈપલાઈન ન થી અમારે તમારી ગેસ પાઇપલાઇન છે?
હા એ છે.
પણ જેને ગેસ ની ને અને બાટલો એવે કેટલું બધું મોંઘો થઈ ગયો છે તો બિચારે એ નુ ઈ શું?
એજ નાના લોકો હવે પેલું ઇલેક્ટ્રિક બધું યુઝ કરવા માટે ઇલેક્ટ્રિક ઇન્ડક્શન ને
અરે ઇલેક્ટ્રિક ઇન્ડક્શન તો ખબર છે ભરોસો ના ક કરાય. ક્યારેય કરંટ આવે વધાર તો મરી જાય તો બિચારું
અરે સ સેલ વાળી સગડી આવા માંડી સેલ થી ચાલતી સગડી સાદી સગડી આવેન પણ કાચવાળી એવી જ સેમ પણ ખાલી બે ઝાટા મોટા સેલ લગાવાના.
હા હવે કેવું થઈ જશે. ખબર છે પેલું પેલું જ નઈ પેલાના જમાનામાં. પેલું ચૂલો અને પ્લસ પેલું ખબર છે. તરથી હળગાવતા કાક.
હા એટલું બધું જ ના થાય ચૂલો આવશે.
હા ચૂલો તો આઈ ગયું અત્યારે અમુક. જગ્યાએ જે ઝૂંપડીમાં રે છે ને એ લોકો તો બિચારા બનાવે જ છે.
હ આપડી જોડે તો હજી માચીસ છે એટલે ચૂલો તો ચાલશે પેલું પથ્થર તો ના ઘસવો પડે.
કઈ નહી આપે ગેસ ન નહી તો ચૂલા પર ખાવાનું એ સારું બને.
હ. ખાવુ તો પડશે જ જીવવા માટે.
તો જો કેટલી બધી વધી ગઈ છે. માણસ કમાવે પેલા બ આમાં બિલ નો ચાર્જ હોય તો આ આટલો. થઈ ગયું છે શાક. ભાજી મોંઘુ તેલ નહી. ઈ કેટલું બધું મોઘુ થઈ ગુ છે.
એમાં પણ બધામાં ટેક્સ ભરવાનું જી એસ ટી એટલું બધું ભરવાનું
એ જ ને. હું એવું જ તો કઉ છું મીડિયમ ક્લાસ વાળું જ પી થઈ જાય પિચર.
ક કમાવાનું સો રૂપિયા એ લોકોને આપવાના એશી રૂપિયા.
સાચી વાત છે.
એના એમાંથી વીસ રૂપિયાનો ઘરનો ખર્ચો.
અને એવું નહી આ બધું થાય તો જી એસ ટી ઓછું કરે એવું તો એવું સરકાર તો કરતી જ નહી.
ના એવું તો કશું ને ઉપરથી બધામાં ટેક્સ વધારી દીધા છે. આ દુબઈમાં ઝીરો ટેક્ બધું ચાલે છે મેડિકલ પછી, આ એજ્યુકે
અહિયાં એવું થઇ જવું જોઈએ યાર.
અહિયાં તો બધા પૈસા ખાવટ બેઠા છે.
એ અહિયાં તો લોકો લૂટ્યા છે ઈન્ડિયા વાળા તો હા કઉ ને તો.
એ તો બવ હોય ભારતમાં બધા સ્કેમ બવ કરે લૂટી જાય.
સાચી વાત છે અત્યારે સ્કેમે કેટલું બધું થઈ ગયું છે એક નંબર ઓટીપી આલ્યો એટલે પૈસા ઘાટ. લોકોને સારમ નહી આવતી બે બેચાર મહેનત થી કમાવે ને આ લોકો લઈ જાય.
એજ ને બેઠા બેઠા એવા કામ કરે ને કરતા કઈ નોકરી ધંધો કરે તો.
હાચી વાત ચાના નોકરી ધંધો ઓછું તો. ઓછું કમાવે અને ઓછું ખાય એમાં શું છે. આ વધારે પતિ લાલ જ બહુ બેકાર લાગે મને તો હવે.
એવું જ છે એવું છે લોકો જો જેટલું હોય ને એના કરતા વધારે જોએ.
અન જેના જેન એટલું છે ને તો એને સંતુષ્ટિ નથી બિચારાને.
હા, બધું.
અહી અને ગરીબ ને બધા ને લોકોનું શું થતું હશે લોકો તો વિચારું કેવી રીતે ખાય છે, પી છે.
એ જ ને એ લોકો તો દિવસ તમને કાઢતા હશે. એક તો અડધો દિવસ કામ કરી ને થોડા પૈસા લાવે એમાંથી ખાવાનું લાવે અને પછી બીજા દિવસનું શું કરશે એ જ વિચારમાં વિચારો એ વિચારે.
એજ ને આ સરકાર આમના મોત ત્યાં પૈસા આપતી હોય ને કરતા આ લોકોને સારું કઈક કરી આપે
એ પણ ના સરકાર તો ખાલી હા શું કેહેવાય દર્દીઓને થોડી રાહત મળે એ માટે થોડું ઘણું કરે બીજું તો કોઈ કર્યું નહી એમ.
પણ અ એ વાત તો સાચી જ છે પણ બીજ જે બૂ લો લો કમાતા હોય એનું શું.
કશી કમાવાનું વધાર વધારે કરો એવું જ કેયે એતો.
એજ ને. જેટલું કમાય છે એટલું બધું. ખાવા પીવાનું બધમાં જતું રે છે.
તો ખાવા પીવા નહી જકું આ ખાલી ટેક્સ ભરવાનું એમ જ જાય છે. ટેસ્ટ બહ છે.
સાચી વાત કધી ટેક્સ બહુ વધારિ દીધો છે આ લોકોએ.
હ પસી લેવા જઈ એ ના એમાં.
બે રૂપિયાને ચાર રૂપિયા આઠ રૂપિયા ટક. માંગે. છે અત્યારે મારા મમ્મી છે ને ડીમાં જ ગયા હતા તો. આ જોયે ને તો નવ. પસન કે સમથિંગ ટેક્સ લીધો એ લોકો એને નવ ટકા કે ક એ લોકો એ કઈક હતું. મેં જોયું નતું આખું એમ. પન લીધો તો ખરા જીએસ.
ને છે બધા મા લે છે. પણ એટલું બધું પૈસા જાય છે. ક્યાં એ લોકોને એક તો ભા ભારતમાં કઈ વિકાસ એટલો બધો કર્યો નથી.
બરાબર છે.
પશુ અને અત્યારે લોકો કેવા હાર્ટ એટેક થી મરે છે.
હા બો એ તો બહ જ વધી ગયું છે વાશે કહું ને તો.
હાર બોજ. અચાનક ગમે ત્યારે અને હવે તો ઉમર પણ ન બે જોવાતી કોઈ ન ગમે ત્યારે ગમે તેને હ થઈ જાય છે.
હાચી વાત કીધી.
તમે ત્યારે શું થાય કોઈ ખબર ના પડે.
હા
અ હું તમને પરસે કોલ કરું મારે કોલ આવ જ.
હા ચાલો બાય બાય.
બાય.